ઓ. હલો હા જય શ્રી કૃષ્ણ. .
હલો.
હલો જય શ્રી કૃષ્ણ.
તમારો અવાજ બઉ જ ધીમો આવે છે.
અચ્છા. હેલો. હા, હવે આવે છે કે એમ જ છે?
એમ જ બો સ્લો આવે છે.
અચ્છા.
વાંધો નહી. ચલે
હમ્મ કેમ છો મ જેમા. હા, બસ બસ જો બસ જો એક મજામાં છે હ.
હા, તમારે હવે તો આપણે અથાણા ની ને પાપડ પાપડીની સિઝન આવી છે.
હા, ના ના હજી તો હવે શરૂઆત કરશું છોકરાઓને એક્ઝામપત તી તો હવે પછી એ મસાલા ને અથાણા ને એવું બધું કરશું ને?
હમ્મ બરાબર છે.
અત્યારે જ બધી સીઝન ચાલુ થાય ને વેકેશનમાં બધું ચાલુ તઈ ઉનાળું શરૂ થાય.
હમ્મ.
અને બધું સીઝન એ ચાલુ છે. તમે કયા કયા અથાણા ને એવું બનાવો સો.
હું તો ખાલી કેરીનો છુંંદો જ બનાવું છું કેમકે અમારા ઘરમાં કોઈ અથાણા બીજું ખાતું નથી એટલે.
અચ્છા અચ્છા હું તીખું બનાવું તીખું ને ગોળ કેરી બે બનાવું. એટલે હું ચોમાસામાં એ તો થોડુંક સારું લાગે ને શાકભાજી તો ચોમાસામાં આવે નય. તો અથાણું તીખું હોય સવારે નાસ્તા માય તે અમારે વધારે લગભગ છે ને થેપલા ને એવું જ હોય તો થેપલા ના અથાણું ને હોય તો ચાની સાથે સારું લાગે એમ.
બરાબર છે, હવે તો કેરી ની ચટણીઓ એ બો મસ્ત બનશે એની. કેરી ના શાક બનશે તમે બનાવો પેલા કાચી કેરીના પલા બાફી ને શાક બનાવે એવી રીતે
મારી મમ્મી ની લોકો બનાવતા. હું તો એવું કઈ નથી હું તો ખાલી કાચી કેરીનુ અથાણું જ બનાવું છું. કોરું જે અથાણું કરે ને ચાલુ મા બાર ખાવા માટે.
બરાબર. !
હમ.
એ તમે એક વાર ટ્રાય કરજો, એ બહુ જ મસ્ત લાગે છે. તે ગોળ નાખીને કરીએ ને, આપડે એટલે ખાંડ બી ઓછી વપરાય ને ગોળવાળુ બહુ મસ્ત લાગે. અને આમ ફ્રીજ મા છે ને ત્રણ ચાર દિવસ સુધી રે છે. બહું વાંધો નથી આવતો. તમે, ટ્રાય કરજો ક્યારેક. આપડે ગુજરાતીમાં તો, વાનગીઓના આમ લિસ્ટ આવે. અત્યારે ભલે ને શાકભાજી ઓછા મળે, પણ આવું બધું બહુ સારું લાગે.
કરવાનો કે, કટકી કરીને કરો છો
કરી. અને એને ગોટ ગોટલા સાથે બાફી જ દેવાનું એને. વઘાર કરી અને બાફી દેવાનું, અને પછી થોડુંક એને અ ખોલીને જોઈ લેવાનું, ચડવી દેવાનું થોડું. ચડી તો જાય. પણ એમ ઘટઘાડુ કરી દેવાનું. એ જે રસો હોય ને ઘાડો કરી દ દેવાનું. એટલે બોવ સરસ લાગે, આમ અથાણા જેવું લાગે ને આમ શાક જેવું ઈ લાગે. કેમકે એમાં બધા મસાલા બી આપડે થોડા નાખીએ ને. જીરું પાવડર ને એવું બધું તો બોવ સરસ લાગે.
આપણે, પેલો ફજેતો કૈ એવું નહીને કે ફજેતો તે. જોકે હા એ ફજેતો ફજેતો ફજેતો કેયને એ લગભગ યાદ છે. પાકેલી કેરી ના જ ગોટલા હોય ને પછી મસાલો કરીને રાય ત્રણ ચાર દિવસ આપને જેવું ફ્રીજમાં કે એમ રાખી મૂકે તો, સારું રે છે, એ સારું લાગે છે.
હમ. બરાબર! ના અમે તો પેલું, કેરીનું આજુબાજુ નું છોડિયા બધું નાખીએ અંદર, ખાલી એકલા ગોટલાનું નથી ફાવતું. કેમ કે, એનું પેલું ગર ના આવે ને તો એ ઝાડું નથ થતું. મજા નથ આવતી
હમ હા એ પાતળું પડી જાય.
પડી જાય. બાકી તો, ઓલી કાચી કેરીની ચટણી ગ્રીન ચટની. કોથમીર સાથે એ બોવ સરસ લાગે. પાણીપુરી માય બહુ મસ્ત લાગે હો, હા હા થોડીક થોડીક આમા તો ઉપર નાંખે ને દહીં પુરી, સેવ પુરી એમાં બી આપડે બધું પાણીપુરી બનાવી લે દહીં પુરી, સેવ પુરી બને જ જોડે. તો તેમાં ઉપર ઉપર નાંખે ને તો મસ્ત ખાટો મીઠો ટેસ્ટ આવે એનો. આપડે ગુજરાતમાં તો બધા અલગ-અલગ ટાઈપ ના પાણીપુરી ના પાણી પણ મળે અલગ-અલગ ટાઈપના ખાટા-મીઠા ગળ્યા તીખા ને ખબર ને કેવા કેવા લઈ આવે બધા.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
બાકી
અત્યારે જ સિઝન છે ને કેરીની એટલે કાચી કેરી તો અત્યારે જ આપડે પાણીપુરી કેવું બનાવીએ એમાં ઉપર નાખતા હોય દહીં પૂરી કે એમાં એમ. બાકી તો આ બાર મહિને જે પાની પૂરી બનાવીએ એમાં પછી આપડે કઈ કેરી નત